હલો.
હા, હેપી બર્થડે.
થેન્ક યુ, આજુ ને વાહી વાહી બર્થડે હો. મારીને ફોન હો મારે જ કરવા પડે, હારા. તું કેમની આવેલી મારી બર્થડે માં?
ચક, ઘેર એક કામ આવી ગયેલું. ચક, અર્જન્ટ આવી ગયેલું એટલે પછી મેં નહીં આવી મારે. પછી ફોન કરાવ્યો ને, એટલે હમણાં ચાલી. એ, હમણાં ફોન કરો એમ કેને, હમણાં તને ફોન કર્યો. નહીં, તું એ ફોન કર્યો. સોરી, તું એ મને ફોન કર્યો. સોરી, સોરી.
હા, હા, કંઈ નહીં કઈની એ તો. પણ હારા, તાર વગર મજા જ નઈ. બહુ બધું રાાખેલું દાદાખી, તો મોટી કેક. કંઈ મગાવેલી હતી ને? પાણીપુરીની સ્ટોલ લગાવેલી હતી પછી. સેવ પુરી, સમોસા. ચાઇનીઝ રાખેલું તું ને, પછી ફૂડ સલાડ. ને ફાલુદો ને બધું જ હતું હારા. તું નહી આવી દેખ, બાકી. બહુ મજા આવેલી ને. ડાન્સ બહુ કરેલો અમે તો.
હ મેં રેહ ગઈ, એ બધું મેં મિસ કરી નાખ્યું. આવા જોતો હતો, પણ હારુ. વગેરે કામ હતું એટલે તો ને, તમે આવતે જ.
હારું હારું, કંઈ ની હવે. બથડે પર તો આવવા જ પડે હે ત્યારે.
તરીકે મે એડવાન્સમાં પહેલે પહોંચી જવા, બધા કરતાં પહેલે મેં પહોચી જવા. ફોન તો કરીજે તું, ખાલી મને. એ રાખેલું છે ઘેરે, બસ એમ કરીને.
ફોન કરી દેવા, એટલે મારે થોડુંક કામ હો ઓછું થાય. એક દાડા જલ્દી આવી રહે તો મારે. અડધું કામ પતી જાય, તું અડધું કલાક એટલા મારે ઘણું ઓછુ શાંતિ એમ કરી ના.
હા, તેને હમણાંથી કેદે ભાઈ ભૂલી ન જતી.
હા હા, આવતા વખતે તું કંઈ. ચાલ, હું રાખું. કંઈ નવું નવું રાખવા આપડે.
હા, તેને નવું નવું બધું, નવી નવી આ વખતે વધારે આપડે એન્જોય કરી. હ હ.
હા.
હા, કંઈ કેવું ચાલે તે બાજુ.
એ બાજુ. ચાલતું છે આ બાજુ. હવે વરહાદ નું વાતાવરણ થયા કે તો વરહાદ આવે એકાદ દિવસ. પડહે હવે, લાગ્યા કરતું છે. હું લાખલું છે, તો હવે વરહાદ આવે તો હારું પડે.
કોલેજ કેથી ચાલુ તો
કોણ કાલથીસે ગાવ ના જો તો કે કાલથી આવી જ જો રેગ્યુલર ટાઈમ ફોન કરીને આવેલો હતો મેસેજ એટલે કાલથી ચાલુ જ છે એટલે કાલથી જવાની મેં
એવું ક અમારે તો હજુ કોલેજ માંથી કઈ આવ્યો નહીને હજુ તો રાઉ ન હો નહી પડ્યા અમાર તો કંટળ આવે ક્યારે ચાલતા હ તો ઘેરે તો અહિયાં ઘેરે આવે તો કામ જ બો કરખાડ આજે હ મેમે તો હા રોટલી ને બનાવી ને કરીને આ ખેતરા બેહે રહેલી તરું લખેલું પાણી નને કર્યું જોવા હારો બેહાડી મૂકેલી મને તો કામ જ બધું કરાવે તો કંટાળ આવે
તેને વાંધ તો બહારને ભત લખે કે ચોકલા આવે તો ભ ભાત થાઈ જાય કે નની ઉપરના પીલા તોોડીનાર
અરે હરે કામ પતા એટલે આવી ને ચકલી ખાઈ જાય એમ કરીને અહિયાં જ આપ બેહી રહ્યા ને એટલે કંટાળા આવ્યા હતા એમને ચાલ તમને પૂછ્યું એમ કેમ ની આવ એમ કરી વાત નથી જાય એમ પછ બે બેને ત વાત કર્યા કરું અ
હ બરાબર બરાબર મેં હ ફોન કરો કર મા ચ હો ને એટલે ધારખના આજ બી દિઓ જરાબન પછને હવે તો તારે તો કોલેજ પતી ગય એટલે હવે તો ડિગ્રી નું ફોર્મ બધું કર્યું હ ને ત થયો હ ન
હ હા ભણલું સ હ માસ્ટર કર કું ત મોબાઈ શ પણ ક્યારે હો કોલેજ ચાલુ થતી તે
હ તેને હે હ થા હે નાસી તો કાલે ચાલુ છે એટલે તો હવાર તો હવેલું ઉઠવા પડે રસોઈ બનાવવાનું મમ્મી ને પૂછ રસોઈ બનાવા કપડાં ધોઈ લ વા કપડા વાહણ કચરા પોત બહુું કામ કરીને આવી ને દસ અગિયાર વાગ્યા સુધી અમારા ઘર થી નીકળી જવા પડે કોલેજ અગિયાર હસાળ ગયા નીચે છે મારે
અમારે હ એજ ટાઈમ અ અમારે તો એકદમ બપોરે જ જે હતા એમ પણ તમારે તો બહુ વહેલું નીકળી જવા પું કેમકે ટુશન ટુશન રવાવા સાત સાડા સાત વાગે નું એટલે વહેલું જ નીકળી જનું પછ ટ્યુશન થી કોલેજ તો પોણા એક નહ રે એટલે કથી ચાલતા ચાલતા બધા ફ્રેન્ડ હાથે નીકળી
એક તો બહુ વાગે જઈ પણ શું કરે રોજના પૈસા બજાવ ને એટલે ચાલતું જ જવા પડે પણ પતી ગય હોય શાંતિ હોય તો ટ્યુશન લેવાની જ નિય જા જ મહેનત કરી લેવાની સમાસ્ટરમાં તો
હા તેજ તે તો તેવું જ વળી જાતે જ વળી એક ત્રણ વરસ જ ચાલે ને તે તો કરેલી જ હવે તો એમ કમ ન કોઈ કરતું હોય ન કરતું હોય તે
હા પાછો એમ કમ હ બધ જ ટુ નહી લઈ કે નહી સબ્જેક્ટ મારે તો તે તો બધે ટ્યુશન જેવા નહી લે
હમ અમુક અમુક અમુક જગ્યાએ હાને અમુક અમુક જગ્યાએ ય અમુક સબ્જેક્ટ પછ આપણને જેટલા સબ્જેક્ટ જોઈ એક દવા લેું બી નહી હોવું હોય
હા પાછ અમારે તો મા સબચ ક્લી બે કોલેજમાં છે એટલે બે કોલેજમાં થી નીકળે તો અજમેર પડે ને તો પછી મારે રાહ જોવા પડેે
હ તે પણ જ છે હ મને કજું પતી મારું મારું પત પછી મને કજ કે તું કવી રીતે બધું કરલું અંદસ ચિલાક કવી રીતે કરલું
હારું હારું તું મને ફોન કરી દીધો ને તાર પોતે એટલે મેં તને બધું ખાવી દેવા
હા તેમ ને પણ હમણાં તો કોન્સ્ટેબલની તલાતી પછી વર્ક થ્રી પહે આરત બીની બધી ભરતી આવી ને ફોર્મ પ ભય ને
હા ફોર્મ ભ રહ્યા ને મે તો એક્ઝામ બધી આપી આવી
આ પી રિઝલ્ટ આવીઈ
હા રિઝલ્ટ આ એ અડા જાય પી તો જો આવતું આન્સર કને આવી ગય છે પણ મેં તો જોઈ નહી મ મને એટલે બેે પણ જવા હેલ ના આવતા નને મને તો આવડતું હોવું હતું પણ લાભો બહ પેપ ટાઈઇમ ઓશું પડે છે પ્રેક્ટિસ વધારે જો આવડતું રહે તો બી આપડણે પ્રેક્ટિસ કરી ઓછી કરીઈ ર ને તો જલ્દી જલ્દી એમ મેક્સ રીઝનિંગ થઈ નહી રહી એટલે પછી ટાઈમ પ્રમાણે પાસિંગ બાપ તો કરી આવેલી પણ હું ત ડાયક રઝલ જ જોવાની આન્સર કે એ બધું તો નહી જોવાની એમ હ મારો મેર પડે એવું લાગે નહી બસ તૈયારી જોઈએ વધારે તમે એક્સપિરિયન્સ થાય એમ કને આપી એવી
બરાબર બરાબર અમારા પાછ કોન્સ્ટેબલ ની બહાર પડે ને
હા હા હવે આ ગઈ એટલે હવે પડવાની સ ક કરે તો તું હો ભરી દેજે
મેહ ભરીદા ની છે એટલે તો પૂછવા તો થને કુરશીભુશંકર પણ આજે કુશ પ ું તને કે હું છે એમ પર આવેને
હા અને આ વખતે તો રનિંગ ની પ્રેક્ટિસ મા જ કરવા આવજે એટલે પછ આપડે બેનો સાથે તો થઇ જ હ
હા હારું હારું મેં તને કેવા
હા પછી જલ્દી જલ્દી આવેત ચાલી જ કરી દે છે મેથસ રીઝનિંગ ને ઇતિહાસ ને જી કે ને કરંટ અફેર ચાલુ જ રાખવા બધું પછ જે પડે પછી એ લોકો બે મહિના પછ લે જ જવા નઈ એટલે આપડે પેલા થી જ તૈયારીમાં લવાનું એટલે સારું પડે એક વાર માં નીકળી જતા સારું
હા તે ને એક વાર નીળ જઈ તે તો સાારું કે નોકરી પ જે પણ લઈ જાય આપણને પહેતા એલા ન પાછું ફોમ ભરાયલ પાસેિક સમાપતાની
હા એટલે પહેલાથી હણે તૈયારી માં રહેવા ને હમણે થોડું થોડું મેથસ ને રીઝનિંગ ને બધું પંદર રન બરાબર કરીએ કરવાનું પછી એક્ઝામ આવે એટલે બઉ ટેન્શન જોવું નહી એટલે પછી સારું પડે એમાં એટલે ઓડેથી કર્યા કરવાનું છોડો છોડો
હા તે ના તે તો તેવું જ ભરીના બર્થડે પાર્ટી માં કોણ કોણ આવેલું
અરે આપડા બધા જ સનાવાલા ખાલી તારે સિવાય
મારા સિવાય ગીધ બધા આવે લ કે
હા વરી મેં તો બધાને હા મેં તો બધાને પૂછ્યા કરું તાર સારું કે તું કેમ નહી આવી એમ પણ બધા ક કે હમણાં તો એને અમારી બહ વાત થઈ કામ સું કયા કરતી હોતી ફોન કર પણ કેમ આવીવી તો જા તું પછ લેજને ફોન કર કે કરે લ મે તને પછ આજે પૂછ સુકે કેમ ન લ કેને
બરાબર બરાબર તેને બધા ફોટા વિડીયોને પછી ડાન્સ ને એવું બધું કર્યું ને બધા વિડીયો ઉતાલા જ હ ને
તે બીજાને ફોનમાં સે એટલે મોકલે એટલે મેં તને બતાવા
હા મને મોકલજ એટલે મે હો જોવા કે એને હું કર્યુ સુંદરને બધું ખીરથી એજોય કતે બર્થડે કેક કેવી હતી તેમ
હા હા કઈ નઈ એ તો મે તમને મોકલી આપ્યા ને એમ
કલજી કલજી જોવાની છે
હમ કણ કે હારા હશે ને બધા
બધા હારા છે ઓ અમારે વેકેશન એટલે બધા ઘેરે જ હમણાં, કોમ્પ્યુટર ક્લાસ કરી લેવા જોઈ ને હમણાં ઘેરે જ તો
તો ક્લાસ તો મારા પતી ગયેલા એટલે પછી હું કરું એવું કરીને નહી કર્યા અવડે ઘેરજ એમ
ટેલી થઈ ગયલું
ટેલી બાકી છે પણ તેમાં હું એ અવડે કરવાની નહીં પછી એમાં નવા નવા અપડેટ બવ આવે એટલે જયારે આ બે વરસ પતી જાય પહી કરાય એટલે યાદ સારું રે એમ કે જવું રે તો એટલે આવડે નહી કર્યું એમ
હા તે બી છે તો હે વાંધો નહી આવે
હમ
એવું તેવું ચલ ની કેથે જોબ માટે એપ્લાય કરી દેવા જોઈએ ને ત્રિપલ સી તો કર્યું તું સર્ટિફિકેટ છે જ ને તારી પાસે
હ પણ ત પછી જોબમાં પેલી પેહલી જોબમાં જવા દો પછી મારે જે આ ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી ની થાય એટલે એવી જોવાનું કે નહી એટલે પછી હવે એક વરસ ફૂલ તૈયારી જ કરી મેં એવું કરી ને પછી નઈ કર્યું એક વરસમાં હું જાય જવાનું છે એમ કરીને એક વરસ વાંચી લેવાની હોય એટલે પછી અ કોઈ એક્ઝામ ક્લયર થઈ જાય તો સારું પડે કે નહી
હમ તોહો તોહો બોવ વાંધો નઈ મલે એટલુજ
મારા પર બઉ બધી બુક છે તું વાંચવાની રે તો કે જે
હા સારું મને આજે બધા તું એ બુકની ઝેરોક્ષ કરાયને પછી તને પછી રિટર્ન કરી દે એટલે પછી વારંવાર તાર પાસે માંગવાનું રહીએ હે મારે
હા તેવું કરાય પછી તો આપ પાસે પાછી એક્ઝામ આવે ત્યારે પાછી મારે માંગવા પડે તારી પર એટલે
હા ના હવે હવે તો આવજેજ આવતીબર્થ ડે પર તો તું
બોલ કાલી ફોન કરજ ને એટલે મેં હજી બીજા દિવસે
હારું હારું ચાલ તો હા ચાલ